હા
બસ, આ મજામાં.. જુઓ ને આ. બેંક ના ચક્કર માંથી ઊંચા જ નથી આવતા. રોજે જ રોજ બેંક ના ચક્કર ખાવા પડે છે.
હા.. એ મેં તમને એટલા માટે જ ફોન કર્યો હતો કે, મારે પણ એકાઉન્ટ ખોલાવું છે. તો ગવર્મેન્ટમાં બેંકમાં ખોલાવવું કે પ્રાઇવેટમાં ખોલાવું, નવો એકાઉન્ટએ કંઈ ખબર નહીં પડતી તમારો કેવો અનુભવ છે? શેર કરજો ને મારી સાથે
અરે.. ! આ ગવર્મેન્ટ બેંકમાં તો રોજ ના ધક્કા ખાયા કરે, રોજ કાગડિયા જ મંગાવ્યા કરે, આ કાગડિયા ની મળે, પેલા કાગડિયા ન મળે એટલે મારે રોજ ના અઠવાડિયા તો આ ચક્કરમાં જ ચક્કર માં જ પડી જવા એને કરતા પ્રાઇવેટ ની અંદર તો મેં હમણાં જ વચ્ચે એસ. બી‌. આઈ. ની જગ્યા મેં એચ. ડી. એફ. સી. માં ખોલાવ્યું તો એ લોકોએ તો એક જ દિવસમાં બધું કરી આપ્યું જેટલા કાગળે મળ્યા તેટલા. તે પ્રમાણે બાકી તો.. આ જો ગવર્મેન્ટ ન ખાતું કે તો તો કંટાળી જ જવાય. રોજના ધક્કા.. જ ખવડાવ્યા કરે વાત ન પૂછો. જ્યારે પ્રાાઈવેટમાં એવું નથી એ લોકો એકાદ બે કાગળ ઓછા હોય તો પણ એ લોકો ખાતું ખોલીને આગળ કરે છે. એટલે ત્યાં જઈને મેં તો શું કર્યું કે, ફોર્મ હતું તો ફોર્મ ભરીને ફિલઅપ કરી આપ્યું, ને એ લોકોએ મારું ખાતું ઓપન કરીને મને ડેબિટ કાર્ડ આપી દિધું.
હા બરાબર, પણ મેં સાંભળ્યું છે કે ગવર્મેન્ટમાં તો, ઝીરો બેલેન્સ પણ આપણે ખોલાવી શકીએ. પણ આમાં પ્રાઇવેટમાં તો મિનિમમ બેલેન્સ દસ હજાર રાખવું જ પડે.
હા એ થોડું છે.
હા.
પણ એ પણ તમારે ધક્કા ટાઈમ હોય તો તમારે ધક્કા ઓછા ખાવા હોય, તો પ્રાાઈવેટ ની અંદર થોડું બેલેન્સ રાખીને આપણે એકાઉન્ટ ખોલીએ તો વાંધો નહી આવે બાકી ગવર્મેન્ટની અંદર તો શું છે, કે ઝીરો બેલેન્સ પર થાય પણ કાગળ જો ઓછા પડે તો રોજના ધક્કા જ ખયા કરવા પડે એવું કામ છે ને એ લોકોનું, એવું તમે જાઓ રિસેસ ટાઈમ હોય તો પણ કામ નહી કરી આપે તમારું, એટલે આપડે એ લોકોના ટાઈમ પર જ જવું પડે, એ લોકો ગપ્પા મારે ને બધા કામમાંથી ઊંચા નહી આવે, એટલે તો આવે દસ સાડા દસ અગિયાર વાગે ને પછી આ બધું કામ એટલે, થોડા ધક્કા વધારે ખાવા પડે આપણે.
હા બરાબર, એ મેં ઘણામાં ઘણાં કહે છે કે આપણે જઈએ તો પહેલાં કહે કે આ કાઉન્ટર પર જાઓપછી એ કાઉન્ટરવાળો બીજે સાઇન કરવા મોકલે, પછી એ પતે નહીં એટલે થોડા વાર પછી કહે કે આ સાહેબ તો ઉપર બેસતા છે, તમે અહીંયા નહીં ઉપર જાઓ. એમાં જ આપણે થાકી જઈએ, ને ઉંમરવાળા જો હોય તો તો કેટલું હેરાન થાય, એટલે હું પણ વિચારતો હતો કે પ્રાઇવેટમાં ખોલાવું પણ, પ્રાઇવેટમાં તમારે બીજી બધી ફેસિલિટી શું આપે છે? પ્રાઇવેટ બેંકમાં?
પ્રાઈવેટ બેંકની અંદર તો ફેસિલિટીની અંદર એ લોકો આ બધું ક્રેડિટ, ડેબિટ કાર્ડ ને બધું પછી એ લોકો લોન જોઈ તો પણ લોનમાં એક્સ્ટ્રા અમાઉન્ટ એ રીતે વધારે આપે છે જે પેલાની અંદર શું વધારે કાગળ કાગળ.. આપવા પડે એમ, પ્રાઇવેટની અંદર કે ચાલો તમે હવે આધાર કાર્ડ કે એના ઉપર એ લોકો લોન આપી દે, ગવર્મેન્ટની અંદર તો એટલું બધું હોય છે એટલે થોડું વધારે પ્રોબ્લેમ પડે છે.
પણ પ્રાઇવેટમાં મે ફેસિલિટી તો સારી જો હોય છે, મેં એ બવી સાંભળ્યું છે. એ લોકો નેટ બેૅન્કિંગને બધું બી સુવિધાઓ બધી સારી આપે, કે આપણે બેંકમાં જવું જ ના પડે નાઇન્ટી પર્સન્ટ આપણું કામ ઘરેથી જ થઈ જાય. મેં મારી પાસ મારા ફ્રેન્ડ પાસેબી છે એણેબી મને બતાવ્યું, બેન્કમાં એકાઉન્ટ એનું પ્રાઇવેટમાં છે તે, કે આજ મેં અત્યારે જો આ બિલબી ભરી દીધું ડાયરેક્ટ, પછી એને પેમેન્ટ કરવું હતું કોઈ ફ્રેન્ડને તેબી ડાયરેક્ટ થઈ ગયો, કોઈ ચેક ને એ બધું જે ચેકથી ટ્રાન્સફર કરે એબી નીકળી જ જાય કેમ કે ડાયરેક્ટ તમે મોકલી શકો ઇન્ટરનેટ બેન્કિંગ જો, તમે કરાવેલું હોય તો એટલે એ બધું ઘણી સુવિધા આપે છ, પ્લસ એને મને પેલુંબી બતાવ્યું કે એમાં એ લોકો ડીમેટ એકાઉન્ટની ફેસિલિટી બીઆપે છે સ્ટોક માર્કેટ માટે યુઝ થાય, તો તમે મ્યુચ્યુઅલ ફંડને સ્ટોક્સબી ઘરે બેઠા લઈ શકો એમ, એ જ એકાઉન્ટમાંથી કનેક્ટ કરીને એટલે એ પણ એક સારી સુવિધા છે. બધું ઇઝી કરીદે સ્ટેપ્સ.
હા મેં પણ હમણાં જ નેટ બેંકિંગ વળવું ને એવું બધું ખોલાવ્યું, વારં-વાર ધક્કા ની ખાવા પડેને આપડે ઘરે બેઠા જ કોઈને પૈસા ટ્રાન્સફર કરવાના હોય, અથા તો આપણે જ વધારે અમાઉન્ટ ટ્રાન્સફર કરવી હોય કોઈ બેંક તો એમાં ઘરે બેસીને જ થોડુંક કામ થ જાય એટલે મેં પણ હમણાં જ નહી બેંકિંગ પણ ખોલાય્યું છે, એટલે હવે બેંકમાં જવાના ચક્કર થોડા ઓછા થઈ જાય એના લીધે, હવે મેં પણ બધાને બી એવી સલાહ આપું કે નહી બેન્કિંગ લઈ લે તો સારું, પણ એની અંદર થોડું આપડે વધારે અમાઉન્ટ કર તો ધ્યાન રાખવું પડે, કે ઓ ટી પી આવે તો ઓ ટી પી એમજ કોઈને નહી આપી દેવાનું, કેમ કે હમણા બધું ફ્રોડ બી બહુ ચાલે એટલે થોડું જાગૃત બી રહેવું પડે, બાકી તો એમ તો વાંધો નહી આવે કેમ કે બેંક ના રોજ ના રોજ કોણ ધક્કા ખાયા કરે, લોકો તો હવે આપણી ઉમર થઈ ગઈ એ લોકો બહ જવાયી એક જગ્યાએથી બી જગ્યાએ દરખાાસ ખવડાવી કરે એ કરે તો આપણે, આવી રીતના નેટ બેન્કિંગ કેવું કરાવે તો ઘરેથી જ આપડડું કરી શકીએ ટ્રાન્ઝેક્શન.
હા એ છે લોકો તો સુવિધા પણ આપે છે ત જઈને બી તમે કોઈ વા જઉં પડે ને કંઈક કરવું હોય તો આપણે આપણને, કરી આપે છે મારે બીજું એક્સપિરિયન્સ બી છે મેં પહેલાં બી એક હતું એકાઉન્ટ, ત્યારે પણ એવું મારા છોકરાઓનું ખોલાવું હતું. તો મારે સુકન્યા અને પીપીએફ વાળું તો મને એ લોકોએ હેલ્પ કરીલી નને એક ફોર્મ ભરેલું તો મારું ડાયરેક્ટ એકાઉન્ટ ખોલી ગયેલું ને મને પેલું કેવું ઓટોમેટિક ટ્રાન્ઝેક્શન બી કરી આપેલા કે મારા સેવિંગ્સમાંથી એકાઉન્ટમાંથી પેલાંમાં ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જાય એટલે હું જો ભૂલી જાઉં, તો પણ ઓટોમેટિક ડેબિટ થઈને પેલાંમાં ક્રેડિટ થઈ જાય એટલે, એમાં જે ઇન્ટરેસ્ટ મળવાો ને એ પણ સારો મળી જાય, ઘણું બધું છે બીજું એ લોકો, કાર્ડ ક્રેડિટ કાર્ડ જેમ તમે કીધું તે પણ સારું આપે છે, કોઈ વાર આપણેું એું બેલેન્સને આપણી હિસ્ટ્રી સારી હોય, તો એ લોકો લાાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ પણ આપે છે પણ એ કંટ્રોલ પછી એ રાખવો પડે પણ, આપણને
હા એટલે જ તો એ હમણાં મેં વચ ગઈ હતી બેંકમાં ત્યારે ક્રેડિટ કાર્ડ માટે મેં, લોકોને પૂછેલું હતો ત્યારે એમણે મને કીધેલું ક્રેડિટ કાર્ડમાં કે આ રીતે અમે તમને ફેસિલિટી આપીએ છેએ, પણ એવું શું એક વખત લઈ લીધું કડિટ કાર્ડ પછી મોં વધારે આવી જાય કે આ લીએે તે લઈએેમ કે, પલા પૈસા નની પર વાપરેે એટલે વધ મો આવી જાય, એટલે મેં થોડું અવોઈડ કર્યું એટલે મેં આ ડેબિટ કાર્ડ જ યુઝ કરું છું, કેમકે બહુ વધારે વાપરવાનું થાય નહી એટલે એના કરતા આ ડેબિટ કાર્ડ મે મારું ટ્રાન્ઝેક્શન કે બધું કર્યા ખરું એમ મે મારા અડધા એકાઉન્ટ બે ત્રણ એકાઉન્ટ ખોલાવ્યા પછી આ એસબીઆઈમાં તો એવું છે કે હવે કેટલા વરસ થઈ જ પ પાછું એ લોકો રિન્યુ કરાવે તો તેના માટે આધાર કાર્ડ આપવા જાવ કરવા જાવ પાછો ફોર્મ ભરો અને અકાઉન્ટમાં જો આપડે બેલેન્સ ઝીરો થઈ જાય, પૈસા નાખીએ નહી આપડે તો બી પાછું બંધ કરી દે એકાઉન્ટ, એટલે આ ગવમેન્ટ બેંકની અંદર આવું ધક્કા ખાયા કરવા પડે પાછા.
એ સાચી વાત એ છે, એમાં પણ કોઈ વાર કવો એમાં બી સુવિધાઓ કોઈ કોઈ વાર સારી હોય છે કે ડાયરેક્ટ તમે કરી શકો પણ એ લોકોનું કહવું કંઈ મદદ જોઈએ ને ત્યારે બહુ સ્લો પ્રોસેસ થઈ જાય છે તા જઈને જોઈએ તો મારી પાસે એક કો બેંક કરીને બેંક નેશનલાઈઝ બેંક છે એનું એકાઉન્ટ છે એમાં બી એવું જ એ લોકોનું એપ્લિકેશનમાં ઘણીવાર કોઈ વસ્તુ ચાલતી જ ના હોય એટલે મારે ત્યાં જવું પડે પછી એ લોકો કે એ એપ્સે કર દો આપ પછી આપણે એ લોકોને બતાવીએ કે નહીં થતું તો બી એ લોકો આપણી ભાઈ મોબાઈલ માંગીને ચેક કરે જાતે, સાથે કે થાય જ કેમ નહીં થાય, ને પછી એ લોકો ચેક કરીને છેલ્લે પછી આપણી ભાઈ કલાક બે કલાક બેઠા ને પછી આપણી પાાઈ એપ્લિકેશન પર આવે ને ત્યારે તો ક નહીં કે આ વસ્તુ જોએ એ ડોક્યુમેન્ટસ પછી આપણને ક કે હવે આ ડોક્યુમેન્ટ જોએ છે તો તમે આધાર કાર્ડને જોઈએ ઝરોક્સ જોઈએ તો એ લઈને આવો અને પછી ફોર્મ સબમિટ કરી જાઓ તો તમારી પ્રોસેસ થઈ જશે તો એમાં આપણે કંટાળી જવાય આમ વાંધો નહીં આવે કઈ બીજો પણ આ રીતે કેવું આપણે માણસ થાકી જાય એટલે જ બધા પ્રાઇવેટ બેન્ક સાઈટ શિફ્ટ થવા લાગ કે એમ ઘણી પ્રાઇવેટ બેન્ક અલગ અલગ સ્કીમો પણ આપે છે એફડીમાં બી કોઈવાર પ્રાઇવેટ બેન્કવાળા રેટ વધારે આપે છે પછી અત્યારે પ સ્મોલ ફાાઈનાન્સ બેન્ક્સવાળા બી એફડી રેટ નોર્મલ બેંક કરતાં વધારે આપે છે આઠ પોઈન્ટ બે ટકા અને એવું બધું એ લોકોનું જે રીતનું ચાલતું હોય એ રીતે એટલે ઘણા વ્યાપારી નાના વ્યાપારી એમાં પણ જાય છે એ બેંકમાં પણ એકાઉન્ટ ખોલાય કે એ લોકોને મેનેજ કરવું ઇઝી પડે એમ
હા મેં પણ એવું જ કર્યું હત હમણાં પૈસા ની તંગી પડી, ત્યારે લોન જોઈતી હતી તો આરા ઘરેણા પર લોન લઈ લીધી હવે ફાઈનાન્સ વાળા, બી મુથુડ ફાઈનાન્સ એ બધી હોય અલગ અલગ બધી મોટી મોટી કંપની, તેમાં લોન આપે છે. ગોલ્ડ પર લોનને એ રીતે મેં પણ એવી રીતના કઈ, પણ હવે આપડણે ગવર્મેન્ટમાં જઈએ તો ગમે ત્યારે જોઈએ તો કોઈત સર્વર બંધ હોય, એવી રીતના આપણે ધક્કા ખાયા કરે જયારે પ્રાાઈવેટની અંદર તરત જ આપણને, પૈસા આપી દે. એટલે ધક્કા ઓછા ખાવા પડે ને આપણને લો પૈસા પણ મળી જાય એમ જયારે જરૂરિયાતય, કેમકે ગવર્મેન્ટની અંદર કોઈ જ જયારે જરૂરત હોય ત્યારે પૈસા નહી મળે, એના કરતાં તો આ પ્રાાઈવેટમાં ખાતું ખોલાવું સારું કે આપણને, ટાઈમ ટુ ટાઈમ પૈસા તો આપી દે, આપણને જયારે જરૂરત હોય અત્યારે, બાકી તો આપડ ગવર્મેન્ટની અંદર જોઈ, તો તમે જાઓ ગમે ત્યારે તો કોઈ વખત તો સર્વર બંધ હોય છે કોઈ વખત, માણસ ત્યાં આવેલા હોય છે માણસ ઓછા હોય વખત એટલી બધી આ ફેસ્ટિવલમાં તો એટલી બધી લાઈન હોય, કે વાત નહી પુછો, એટલે એટલે મેં તો મારું ખાતું પ્રઇવેટમાં જ ચાલુ કર્યું, ને મારે જયારે જરૂરત હતી ત્યારે કોલ્ડ પ લોન પણ એમાં લઈ લીધી ઝીલીમાંરે
હા સારું ચાલ તો મેં પણ કાલે જ તમે એચ ડી એફ સી બેન્કનું કીધું છે તો એમાં જ તપાસ કરી આવ કે એકાઉન્ટ ખોલવાની પ્રોસેસ શું છે, ને મને બેનિફિટ શું શું મળશે મિનિમમ બેલેન્સ શું રાખવાનું ને બધું પૂછીને આવો, ને કંઈ મને બીજી સ્કીમ કંઈ મને એના સાથે આપતા હોય એ લોકો, તો એ પણ પૂછી લઈશ તો કે હું મારું પછી આ બાજુ બીજું બંધ કરે ને એમાં જ બધું, પ્રોસેસ ચાલુ રાખીશ તો મારે મેનેજ બે ત્રણ એકાઉન્ટ મેનેજ કરવાની પડે, સારું તમે આ જાણ કરી તેના માટે ખૂબ ખૂબ આભાર.
હા સારું. ચાલો આવ જો.